હલો હા બેન કેમ છો. ખ પણ મજામાં છું.
સારું. હ આજે આપડે કયા વિષ પર વાત કરવાના છે.
આજે આપણેે ખોરાક વિશે વાત કરવાના છે.
ઓહ આ તો ખુબ જ સારો. તમારો જે વિષય છે તો ખુબ જ સારો છે કે આપણે ખોરાક વિશે આજે વાત કરવાના છે તો તો તમે શું જાણવા માંગો છો કે ખોરાક એ શું છે તમે શું કેવા માંગો છો ખોરાક વિશે.
ખોરાક એ આજકાલ ખાવાનું બધું યાદી આવી રહ્યું છે એ ખોરાક આપણા જીવન અને શરીરને તંદુરસ્ત રાખવા માટે બધા મનુષ્ય પ્રાણીઓ પશુઓ. નાના નાના જીવજંતુ એ એ બધા લોકો ખાય છે તમે કેવો તમારો શું વિચાર છે આ ખોરાક ઉપર.
તો એવું કહું છે બે કે જો. ખોરાક છે ને એ ખોરાક વિશે તો આપણું જીવન જ નહીિ કારણ કે આપણું જે જીવન છે એ ખોરાક પર છે આપણા જે ચ આજે આપણે જે ચલીએ છીએ બોલીએ છે કામ કરીએ છ છેએ તો એના માટે. ક્યાંથી આવે તો ભગવાને. પરમાત્મા એ એટલા માટે આપણને ખોરાક આપ્યું છે કે આપણે. ખોરાક ખાઈએ અને આપણી અંદર શક્તિ આવે ખોરાક જે ખેડૂતો ખેતમાં પકાવે છે અને પછી જે. સુધી આવે જ. તે એના પા. પાછળની મહેનત અને તો એના પાછળની મહેનત અને જે પરિશ્રમ છે એ ખેડૂતો નો છે અને પછી તે આપણી સુધી આવે છે અને આપણા શરીરમાં જાન આપે છે તમને ખબર છે કે ખોરાક. કે આપણા જીવન માટે એટલું મહત્વનું છે કે આપણે તો એના બાબત જી નહી શકીએ કારણ કે આજે આપણે જે કમાવી રહ્યા છીએ કઈક કામ કરી રહ્યા છેીએ તો શા માટે કરી રહ્યા છીએ આપણે આજુબાજુ આપણે સાંભળતા હોય છે કે આપણે પેટ માટે. ્યા છે તો પેટ માટે શું છે તો પેટ માટે ખોરાક એટલે આપણે ક્યારેય ખોરાક ખાવાનું ખૂટે નહીં આપણે જીવનમાં ક્યારે પણ ખોરાક ની કમી નહીં આવે તે માટે આજે આપણે કમાવીએ છીએ એટલા માટે. એ તો ખોરાક જરૂર છે જીવનમાં ખોરાક નું ઘણું મહત્વ છે શું તમે મારી વાતને આ અનુસરો છો માનો છો.
હા હું તો માનું છું મને તો એ ગુજરાતી ખોરાક બહુ ગમે છે કારણ કે તેમાં જાત જાતના રોટલા આવે છે દાલ ભાત. હમ.
હા તમારી વાત સાચી છે ખોરાકમાં તો. ઘણા બધા આવે છે ક્યાંક પંજાબી ખોરાક ક્યાંક ગુજરાતી ખોરાક ક્યાંક મરાઠી ખોરાક રાજસ્થાની ખોરાક આ બધા ખોરાક કેટલા બધા. થ છે ખોરાક કેટલા બધા આપણા માટે જરૂરી છે તે આપણા જીવન માટે એટલે અલગ અલગ ખોરાક અને બધામાં અલગ અલગ સ્વાદ પણ હોય છે આપણે જો જેમ કે જોઈ છે તો ગુજરાતી ખોરાક તો ગુજરાતી લોકો જે. ખોરાક બનાવીએ છ છે જે આપણે ખોરાક બનાવીએ છીએ ગુજરાતી તો તેમાં ખાંડ નાખીએ છેએ એટલે કે આપણેે બધા જ ખોરાકમાં ખાંડ નાખી દઈએ છીએ તેમજ વાત કરીએ તો આપણા રાજસ્થાની ખોરાકમાં તો ત્યાં દાલ બાટી. ચૂરમા અને ત્યાં પ્રખ્યાત છે વાત કરીએ જો આપણા બિહાર ની તો ત્યાં લીટી ચોખા પ્રખ્યાત છે એવી જ રીતે અલગ અલગ આપણા જે આપડ જે ભારત દેશ છે તો એ એકતામાં. એ અનેકતાઓમાં એકતા છે એટલે કે જે અનેક વ્યક્તિઓ છે તેમાં એકતા દેખાડે છે એટલે કે જગ્યા જગ્યા જે આપણા રાજ્યો છે ત્યાં અલગ અલગ ખોરાકો હોય છે અને આપણે તે બધાને જ પસંદ કરીએ છે અને આ બધાના. ખોરાકને માન આપીએ છે સન્માન આપીએ છે કારણ કે છે તો તેમાં ખોરાક જ માટે બનવા માત્ર બનાવવાની રીત અલગ છે શું તમે આ વાતને માનો છો.
હા હું તમારી વાતને માનું છું પરંતુ મને આ ગુજરાતી થાળીની જગ્યાએ ક્યારેક પંજાબી થાળી પણ ગમેી જાય છે અને ચાાઈનીઝ અને જ ફાસ્ટ ફ્રૂડ પણ વધુ ગમે છે કારણ કે તે ખૂબ જ ચટકાર હોય છે અને તે ખાવામાં ખૂબ જ મજા પડે છે કેટલાક વાર અમે સાદા ખોરાકની જગ્યાએ કોઈક નવી વસ્તુ કોઈ નવી ખોરાક ટ્રાય કરું કેમકે તે ખૂબ જ ખાવા વધારે જાય છે અને ઘરનું ખાવું પસંદ કરે છે જેમ કે મમ્મી આપણે કહે છે કે બહારને નહીં ખાવાનું તે પોતાના ઘરના જ ખાવા ખાવાનું જેના કારણે નાનાં બાળકો તો આપણે જોઈએ તે તો ફક્ત દુકાનમાં જ પહોંચાડે છે એમને તો મનગમતું ખાવાનું ઘરના તો ભાવે જ નહીં કારણ કે તે તે લોકો સુરથી ટેવ નહી પાડેલા હોય છે અને તેને બહાર ખાવાનો ટેસ્ટ મે છે સારું લાગે અને તમારો શું વિચાર છે નાના બાળકોને બહાર ન ખાવું જોઈએ કે નહી.
બરાબર જ છે આજની જે આવનારી પહેલો છે બાળક એ જન્મ છે ત્ય્યારેથી જ એને એ આપણે પૈસા આપી દેતા હોય છે તો બહાર ન જલને ખાતા હોય છે પહેલા તો એ ફડીકા ની શરૂઆત કરે છે પછી એ મોટા થાતા થતા મોટી મોટી એટલે કે જે બહારની વસ્તુઓ છે પીઝા બર્ગર એ વસ્તુ બધામાં છે ખોરાકું કોઈ ખોરાકનું નામ કેવું નહી ખાવું જોઈ પરંતુ જય્યારે કોઈ પણ વસ્તુમાં અતિ થઈ જાય એટલે વધારે થઈ જાય તો તે વસ્તુ આપ આપણને આપણને નુકસાન કરે છે આપણા શરીરને આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે કરે ને કરે એવી જ રીતે નાના બાળકો છે આજના બાળકોને આપણે જોઈએ છેએ તો ઘરનું ખાવાનું નથી ખાતા. પરંતુ તેમની બાર ન આપી દઈએ તેમનું ક્યાંક ફાસ્ટ ફૂડ માં લઈ જઈએ તેમનેા ચાઇનીઝ આપી દઈએ તેમને બર્ગર આપી દઈએ હું એવું નહીિ કહું કે એને તદ્દન જ નહી ખાવું જોઈએ. ખાવું જોઈએ પણ દરેક વસ્તુની એવી મર્યાદાઓ હોય છે તો તે મર્યાદામાં રહીને જો તે બાળકને ખવડાવવામાં આવતું હોય તો તે બાળકના સ્વાસ્થ્ય માટે સારું હોય છે અને તેની જે માનસિક અને જે બૌદ્ધિક ક્ષમતા છે આજનો જે આપણે ખોરાક જે એવું લોકો ચાાઈનીઝ બર્ગર એ બધું ખાઈ રહ્યા છે તો તેના બુદ્ધિ ન વિકાસ જે છે તો એ થઈ શકતું નથી અને વ્યક્તિ ન શારીરિક જે વિકાસ છે એ પણ નથી થઈ શકતું બાળકો જઈને બર્ગર અનેને ચોમીન ખાય છે તો એનાથી ના એમને પ્રોટીન વધારે મળે છે ના તેમને ના તેમને પ્રોટીન મળે છે ના તેમને કેલ્શિયમ મળે છે એવું કંક તેમાં મળતું નથી માત્ર તેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે માત્ર તેમાં ચરબીઓ હોય છે તેના કારણે બાળકનું શરીર ખરાબ થાય છે. અને તેની માનસિક અને બૌદ્ધિક જે ક્ષમતા ક્ષમતા છે સોચવાની વિચારવાની ક્ષમતા છે તે પણ તે ગુમાવી દે છે માટે આપણા જીવનમાં ખોરાક નું ખુબ જ મહત્વ છે આપણે એવી વાતો પણ કરીએ છ છે કે જેઓ અન્ય ખાઈ ખાઈએ છે. જે અન્ન ખાય છે તેઓ મન ખાય છે એટલે બાળક આજે આપણે જોઈએ છે કે નાના નાના બાળકોની અંદર ગુસ્સો આવી જાય છે તો એ શા માટે આવે છે બાળકનું ખાન પન એવું થઈ ગયું છે આપણે એમને તીખું ખવડાવીએ છે તો તેના કારણે થાય ગુસ્સોન થાય છે તેમની અંદર ગુસ્સો આવે છે નાનપણથી બિચારો એ ગુસ્સો થતો રહે છે કારણ કે એમની શરીર ની અંદર આપણે એવો ખોરાક નાખી રહ્યા છે જે તેની અંદર એમનો ગુસ્સો આવે અને એવા બધા એવી બધી તેમની શક્તિઓ થઈ જાય છે એટલા માટે ગમે તેટલું થાય ત્યાં સુધી બાળકને જ્યાં સુધી મોટો ન થાય ત્યાં સુધી આવું બધું ખવડાવવું જોઈએ નહીં તો શું આ વાતથી તમે સહમજ છો.
હા હું તો સામત છું તારી વાત તો ખૂબ જ સાચી છે આપણા માતા પિતા તો અમને જ ના પાડે છે કે બહારનું નહીં ખાવાનું પરંતુ અમને લોકોને તો ટેવી જ નહીં મળે ને તો અમે કોઈ કોઈક નાના નાના બાર કે મોટા બાળકો એ બહાર ના વસ્તુ પરવાયેલા હોય છે પીઝા છે બર્ગર છે સેન્ડવીચ છે યુવાનોમાં તો આ બહુ લોકપ્રિય બની ગયું છું પરંતુ આ સાચી વાત છે તમે જે કહો છો ખુબ જ સાચી વાત છે. જો કોઈ માણસ કે નેતા આવી ગયેલું હોય છે તો તે ડોક્ટર પણ ના પાડે છે કે બધું ફાસ્ટ ફૂડ ખાવું નહી એ નુકસાનકારક છે હું તારથી એક વાત કહું છું કે તું ક્યારેક રસોઈ કરવાનો પ્રયાસ કર્યો છે?
હા અમે તો તમને ખબર જ છે અમે તો મમ્મી ની હાથે રસોઈ ક્યાં ના કરીએ છેએ અને મમ્મી ની હાથે ખોરાક તો બનાવવું જ પડે છે ને. કેમ?
કેમ કે મને રસોઈ આવડી જાય છે અને એ કોઈ પણ જગ્યા એ કામ લાગે છે કેમ એટલા માટે હું કહું છું કે રસોઈ રસોઈ બનાવવા એ આપ આપણાને હુનર હોવું જોઈએ એ કોઈ પણ જગ્યા એ રહીને આપણે બનાવી શકીએ છેએ અને આનંદ મળી શકીએ છે તને મીઠાઈ તને મીઠાઈમાં શું ગમે છે.
મ મીઠાઈમાં મને મીઠાઈમાં મોહન થાળ ગમે છે અને લ પેંડા ગમે છે એ બધી મીઠાઈઓ મને ગમે છે કેમ કે આવી જે આપડી જે મીઠાઈઓ છે આ બધા જૂના સમય કેટલીક પ્રખ્યાત જેમ કે મોહન થાળ થઈ ગઈ તો એ આપણા જેમ કે રાજસ્થાન પેડા થઈ ગયું તો આપણા આખા ભારત ભારતમાં કેટલું બધું પ્રખ્યાત હોય છે અને કેટલું બધું એટલે કે આવી બધી વસ્તુઓ ખાવી જે જેથી આપણને આપણા દેશને ખબર પડે કે આપણે ત્યાં કેટલી બધી મીઠાઈઓ એવી છે જે કેટલી બધી જરૂરી હોય છે અને આપણા શરીર માટે પણ અને એનો સ્વાદ પણ આપણે જાણી શકીએ કે કેવી હોય છે તને કઈ ગમે છે.
મને તો રસગુલ્લા ખૂબ જ ગમે છે અને આઈસ્ક્રીમ પણ ગમે છે કારણ કે તે ખાસ કરીને ઘર નું બનાવેલું હોય. છે અને દુકાનમાં તો એટલા સરસ ની મળે છે તો ડાયટ ની ફોલો કરે છે કે?
હા ગાય અમે ફોલો કરીએ છેીએ ને એવું નથી જો તમે કહો છો કે તમે ડાયટ ફોલો કરો છો તો દરેક વ્યક્તિ એ પોતાના શરીર માટે ક્યાંક એવી મર્યાદાઓ બનાવી રાખેલી હોય છે કે આ ખાવું જોઈએ આ નહી ખાવું જોઈએ અને એવું એ વાત બી બરાબર છે પરંતુ વ્યક્તિને આજનો જે સમય છે આપણે જોઈએ છે કે દરેક વ્યક્તિ એ કહે છે કે હું ડાઈટ પર છું હું ડાઈટ પર છું એવું નહીં પર એવું નહીં કરવું જોઈએ પરંતુ વ્યક્તિને માટે જો ખોરાક બનેલો છે. એનું વધારેમાં વધારે ખાવું જોઈએ હા કરવું જોઈએ પણ વધારે બહારનું નહીિ ખાવું જોઈએ ઘરનું ખોરાકનું ક્યારેક પણ ક્યારેક પણ આપડા ડાઈટમાં ના નહીં કરવું જોઈએ એને ખાવું જોઈએ હંમેશા બહારનું નહી ખાવો. એ વાત બરાબર છે.
હા તારી વાત તો સાચી છે મારી એક ફ્રેન્ડ હતી અમનેગને કેતી હતી કે હું ડાયટ પર છું ડાયટ પર છું પણ લ